હલો. હલો.
હા બોલો.
વોઈસ આવે છે તમને?
હા આવે છે. તમને આવે છ?
હા, હા આવે છે. તો તમે ટોપિક બોલો, કે હું બોલું?
બોલો, તમે પેલા
હમ્મ. તમારા સ્કૂલ ની એવી કંઈ યાદ છે જે તમને આજે યાદ હ આવે છે?
અહ ફ્રેન્ડસ સાથેની મસ્તી પછી સાથે મતલબ કેવું મતલબ કે પ્રવાસમાં ટ્રીપ થઈ તો એ ટ્રીપમાં જવાનું સાથે એકબીજા સાથે યાદ આવે છે.
બરાબર. બીજું, મને તો એવુંજ કે સ્કૂલમાં રમૂજી કરીએ, આપડે પછી ટીચર ની આપડે નીક નામ બનાઈએ, પછી ટી ટીચરની ઉડાઈએ, એવા આપડે એ બધી વાતો યાદ આવે, પછી હાથે નાસ્તો કરવા જઈએ એવી બધી.
બરાબર છે.
જો તમને એક દિવસ ગાય સાથે ઇન્ટરવ્યુ દેવાને આવે, તો તમે શું જવાબ આપો ગાય ને?
ગાય સાથે ઇન્ટરવ્યૂ લેવાનું આવે તો
હા.
અહ અહ ઇન્ટરવ્યુ મારે લેવાનું મતલબ કે ગાય નું?
મેં બાકી જો ગાય હોય ને, અહ તમે બાકી ગાય હોય ને ઇન્ટરવ્યુ બાકી ચાલો હું પૂછું કે તમે મારા વાછરડાને ખાલી મારી જેમ અહ હું કહેવાય છોકરી હોય તેને તમે રાખો અને જે છોકરો હોય તેને તમે આમ કટલખાનામાં ભેજી દો, તો તમારે એવું ના કરવું જોઈએ. ઓ, તમે હું કહો?
એટલે હા. કા મતલબ કે એવું વ્યક્તિ જેને પૂછું તમારો પ્રશ્ન મને સમજાયો નહીં.
મતલબ કે તમારા ગાય નું ઇન્ટરવ્યુ લેવાનું હોય તો તમે હું ઇન્ટરવ્યુ લો?
અચ્છા હા, એટલે એવું જ મતલબ કે પૂછું કે મતલબ કે આ રીતનું જે ચાલી રહી છે, મતલબ કે તમે પોલીથીન એવું બધું ખાવાનું જે કંઈક હોય છે તો એનું પાછળનું ખાવાનું કારણ, કારણ કે બીજા પણ ફૂડ હોય છે જ. જેમ કરીને એમના પાસે ઘાસ નો ચારો ને એવું બધું, તો એ નહીં ખાત તા અને બીજું ખાય છે, તો એની પાછળનું કારણ કે કમ એજ મતલબ કે બાજુ વધારે આકર્ષિત થાય કારણ કે કેટલી બધી હરિયાળી હોવા છતાં જો એ બાજુ જ જાય તો એની પાછળનું કઈક કારણ હોય. અને આજ તમે કીધવું કે કટરખાનામાં. તો કતલખાનામાં કેમ ત્યાં આપી દેવું ને એવું બધું.
બરાબર છે.
હા.
તો બોલો આગળનો પ્રશ્ન તમે.
હમ્મ, કોઈ દિવસ કોઈ છોકરો કે છોકરી ફ્રેન્ડ બની શકે?
છોકરો ને છોકરી ફ્રેન્ડ બની શકે એમ?
હમ
બની શકેને હોય શકે ને એવું જરૂરી થોડી છે કે આપડે છોકરી છોકરી ફેન્ડ હોય કે તો પછી છોકરો છોકરો ફેન્ડ હોય. છોકરો અને છોકરી પણ એક સારા મિત્ર બની શકે જેમ‌. કૃષ્ણ ભગવાન અને દ્રૌપદીની જે મિત્રતા હતી. જો મિત્રતા પવિત્રતા હોય તો તેને મિત્ર કહી શકાય એમ.
હા હા બરાબર છે.
તમારા મુજબ શું હોય શું હોવું જોઈએ.
મારા મુજબ હોવું જ જોઈએ અને પણ મતલબ કે એટલે આવા બધા પ્રશ્નો એટલા માટે થાય. કે કારણ કે અમુક જન કેવું કે મિત્ર તો જ હોય જ છે ના ને પણ સમાજ એ લોકોને મિત્રની દ્રષ્ટિએ અને બીજી દ્રષ્ટિએ જુવે છે. પણ એવું જરૂરી નથી કારણ કે હંમેશા બધા એક ઇક્વલી ના હોય. ભલે હા કઈ કદી બહુ મિત્રતા ઘાટ થઈ જાય તો કઈક થાય. ના નથી કમ કે કોઈ ફ્રેડ બે હોય છોકરી. તો એ લોકોને પણ જત સામે એક સાથે રહે તો એ લોકોને પણ એકબીજા માટે એટલો લગાવ થઈ જાય. સ્વાભાવિક છે કે છોકરા છોકરી થઈ શકે પણ એવું જરૂરી નથી કે લોકો. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જ હોય. ગમે તે અન્ય સંબંધ હોય એ લોકો મિત્ર બનીને પણ લાઈફ જીવા માંગતા હોય છે. તો મિત્રતા હોય જ છે.
જો તમે એક દિવસ માટે પ્રાણી બની જ તો તમે કયું પ્રાણી બનશો.
એક દિવસ મારે પ્રાણી બનવું તો.
હમ
સસલું
કેમ એનું પાછળનું કારણ.
એમ એમ તો સસલું બનવાનું કારણ તો કઈક છે નહી ખાલી સસલું ગમે છે એમાં. અને બીજું કે એ મસ્ક્યુટ હોય છે લાગે મસ્ત. દોડવામાં પણ એને ઉચકિયે તો પણ એકમ સોફ સોફ્ટ. ને રેતા
સાચી વાત છે પણ જો તમે સસલું હોય અને તમને એક જ દિવસે કોઈ પકડીને લઈ ગયું ને મારી નાખયું. હું તો તમા પછ કેવું થશે તમારું
એ તો કિસ્મત પણ એક વાર ખ જે બનવું છે બની તો જવાશે ને પછી જે થાય તે
એવું તો હરેક પ્રાણી હરેક પ્રાણી બનીશું તો હરેક. પ્રાણીમાં તો કંઈક ને કંઈ કસે જ મુશ્કેલી.
સાચી વાત તમારી
તમને
મને જો એક દિવસ પ્રાણી કશુ બનાવવામાં આવે તો મેં તો. દરિયામાં પેલી જે વેલ આવે ને બ્લુ વેલ કે પછી સાર્ક એવું બનવા માંગીશ. કાકિ મારે દરિયા અંદર થી જોવો છે.
બરાબર છે
હમ. જો પરીક્ષામાં હા બોલો ત બોલો.
એમસ કે તમને બાળપણ ના મિત્રો બધા યાદ આવે છે કે કોલેજ ના મિત્રો બધા યાદ આવે છે.
જો એમાં તો એવું કેહેવાય છે ને કે જે મિત્રતા જેટલી જૂની હોય ને. જેમ આપને કમફર્ટેબલ વધારે રહીએ પણ જેમ જેમ. તેમ તેમ મિત્રો આપડા બદલાતા જાય. પણ એવું ના અર્થ હોય કે જેમ જેમ મળતા જે પાછળ ના મિત્રો. હોય તેમને આપણે છોડતા જઈએ પણ બધાને મિત્રને સાથે લઈને ચાલવું. જોએ એટલે મારે પ્રમાણે તો બંનેવ જ એક. જે સમયે મને જરૂર હતી ત્યારે બંનેવ મને. સાથ સહકાર અને હસ્તી પ્રદાન કર્યું હતું એટલે અરી માટે બંને મિત્ર જ સરખા છે. બંને ન જોઈએ બધું યાદ આવે કેમ કે ઘરે હોય એટલે આપડે. કોઈ આપણી સાથે હોય ના.
હા હા એ તો છે જ વરી.
તમને કયા મિત્ર વધારે યાદ આવે.
મને તો મારા બાળપના મિત્ર વધારે કારણ કે. હાલ પણ જો જોવા જઈએ તો હજી લોકો તો છે જ એવું નથી કે કોલેજ ના ફ્રેન્ડ નહી. કોલેજ માં ફ્રેન્ડ બન્યા છે એમા ના પણ કેટલાક બેસ્ટ ફ્રેન્ડ છે. પણ જુના હજી પણ સાથે છે અને એની સાથે પણ મતલબ કે પેલા જે બી જ વાતો શેર થાય છે. એટલા માટે મને તો બધા બાળપણના મિત્રો વધારે છે. એ હજી પણ અમે સાથે તો છીએ.
જો તમારા સપના સાચા પડવા લાગે તો તમે કયું સપનું સાચું પાડશો.
હમ. મારા સપના જો સાચા કરવા લાગે તો. તો મેં જે કઈ કામ કરું છું તેવા સપના જોઈશ કે હા કે. માનો કે મારુ અત્યારે કોઈ સક નું કે જેમાં મેં જોવા માંગુ છું. કે. ઓકે જે મંદિર નું સ્થાન છે એકદમ અલગ ડેવલપ થયા એ. અઠવાડિયા નવું મતલબ કે આયોજન થાય ગામડા માં રહીએ છે. તો ગામડું પણ એક ગામડા એટલું જ રહે ભલે એમાં કઈક સુધારો વધારો નહી. પણ મસ્ત લાગ્વૂ જ જોઈએ કે ના આજ તો ગામડુ તો અને. અચ્છા તો આ રીતને લઈને ઈચ્છા એ ઈચ્છા પુરી થવી જોઈએ.
બરાબર છે.
હમ તમને.
મેં જો એક સપનું સાચું કળા માંગતી હોય તો પેલા તો કેવું કે આજે નવીનીકરણ આવે છે. એની જગ્યા આપડે દુનિયામાં એવું નહીં કે પહેલા હતા એવું પણ કે નવીનીકરણ અપનાવીને પણ આપડે હરિયાળી વાળું અને ટેકનોલોજીમાં હોય ડેવલપ. એવું આપડે આખું બધા આખા દેશોએ હાથે મળીને એવું કામ કરવું જોઈએ. એના બધા એ બિકે ભેગા મળીને આવું કરીશું આપણેે. ને પેલા તો કશું આવું જાતિ કરાતિ હોય ન એક જ ધર્મ એક જ સ્ણ બધા નહી. એટલે એમાં કઈ બઉુ મગજ માડી આવે નહી. કે છોકરા, છોકરીને જે કામ કરવું હોય તે ફ્રીલી હોય એવું.
હા એ તો છેજ વરી.
જો તમારું નામ તમે જાતે રાખોવાના હો તો તમે શું રાખો.?
મારું નામ જાતે રાખવાની હોત તો મેં શું રાખત? કોઈક આપણા સંસ્કૃતિ પ્રમાણે આપણાને સુટ થાય. અને બીજું કે મતલબ કે એ નામના અર્થ થી આપણને પણ મતલબ કે, અમુક હોય છે ને નામ કે જેમ કરીને શીવ તો શિવ નું નામ તો છે. સાથે સાથે એની પાછળ નું કંઈક ઇતિહાસ હોય છે એને મતલબ કે એ પાછાનો અર્થ ઘણા થતા હોય. તો એ રીતનું કઈક નામ રાખવાનું પસંદ કરીશ.
બરાબર છે.
હું હું
મને પણ આવા તો નામ વધારે ગમે. જે આપણા ધર્મ ને જોડતા હોય ધર્મ સાથે જોડાતા હોય. આપને દેવી માનતા હોય. એટલે દેવી તરીકે પ્રોનાન્સિએશન હોય કે પાર્વતી માં છે કે પછી લક્ષ્મી માં. એવા નામ વધર સારા લાગે.
હા હા એ જ વારી.
તમે. તમેને કઈ દ હા બોલો બોલો.
જીવનમાં સૌથી મોટો નિર્ણય કયો મતલબ કે તમે લીધો છે અત્યાર સુધીની લાઈફમાં.
જીવનમાં સૌથી મોટો નિર્ણય મેં લીધો છે. એવો તો આટલો આટલો મોરો તો અયા હજુ મે નહીં લીધો. પણ. કેવાય કે મેં એક ટાઈમે ચાલ તો પછી મારે. કેવું યુપીએસસી જીપીએસસી ને. વિચાર વધારા હતી એ મેં બહુ મોટું કદમ ઉઠાવું હતું. કેમ કે કોઈ જેવું નતું થાય પછી હમણાં એવું છે કે ર કહેવાય. આગળના ગ્રેજ્યુએશનમાં બધા મોસ્ટ ઓફ કું કે બેસ્ટર. એમ બી એ કે પછી એમ કોમ કરે પણ મેં બધા કરતા અલગ પા. ્યો છે કે મેં મારી રીતે મને જેવા ઇન્ટરેસ્ટ છે એ વસ્તુ મે કરીશ એમ.
બરાબર છે.
એટલે થોડોક અઘરો ડિસિઝન લાગે કે આપડે બધા કરતા અલગ કરીએ છીએ. ઘરે રેવાનું છે કા તો પછી બધા કાંટા એકલા રહીશું એમ.
હા હા મતલબ કે બે રીતની સિચ્યુએશન સર્જાઈ જાય છે.
હા તમે કયો લીધો છેવો.
મેં અત્યાર સુધી નેણ નહી. મેં ઘણા નિર્ણય એવા લીધા છે કે અમુક સમયે ઘરની વિરુદ્ધ પણ હોય છે. અને ઘરના પરમિશન આપ્યા બાર પણ પછી. એ કામ કર્યા બાદ મતલબ કે ઘરણા એ નિર્ણય પર અટલ રહેતા નથી હ. પણ એ નિર્ણય પર હું અટલ રહી છું એવા કેટલાક નિર્ણયો છે. કે સમાજના કામ માટે મારે આગળ પતું રહેવું છે તે મેં નિર્ણય લીધો છે. તે ગમે તે થાય. પણ સમાજના કાર્યમાં તે હું આગળ પડતી રહીશ તો એ નિર્ણય ઘરના એ તો સ્વીકારડ્યો. પર હાલ. જોવા જઈએ તો એ નિર્ણય પર ઘરના ને થોડું કે થાય ત્યાં શું કરી શકશે કે નહી.
બરાબર છે એટલે બધાને ડાઉટ થયા કારણ કે તમે કરી શકશો કે નહી કરી શકો. પણ મ તમારો વિચાર તમા. કોઈ નુ વિચાર ના છે તમારા પોતાનું જ વિચાર છે કે ના તમે કરી જ શકશો એમ.
હા હા વરી મતલબ કેજ છે. તમણે આ. તમને ગામડાની કઈ પરંપરાઓ ગમે છે.
મને ગામડાઓની એક તો બધા એકી સાથે તહેવાર. સેલિબ્રેટ કરાવ કશું પણ આવું કોઈને શું કેવાય કોઈનું દુખ આવે. કોઈને કઈ દુઃખ પડે તો બધા એક ફળિયા ના ભેગા મળી જાય અથવા તો આખું ગામ જ ભેગું મળી જાય. પછી એક ગામમાં ક. આવી હોય તો બધા મદદ કરે કોઈ ગરીબ હોય હમણાં. કઈ નહિ ફાઈનાન્શિયલી પૈસા આપે એ રીતે ગામડાના લોકો. લોકો બહુ દયારું હોય છે પછી આપડે કોઈના ઘરે જઈએ તો. જમવાનું પૂછે તો જમવા પડ એમ લે એટલે એમ ભ ભવા હુગાય ભાવનાત્મક હોય છે ગામ વાળા લોકો છે એટ સિટીમાં એવું કઈ ના હોય કે તો કોઈની ઘેર જા